અવાજ આવે છે?
હા આવે છે. કેમ છો?
ઓ મજામાં. તમે કેમ છો?
હા મજામાં છે. આજે ખુબ જ આપણે અગત્યની ટોપિકની શરૂઆત તેનો ટોપિક છે પર્યાવરણ અને પ્રદુષણ. તમને ખબર જ હશે કે, આજે આજે આપડું પર્યાવરણ ખુબ જ પ્રદુષિત થઈ રહ્યું છે. કેમકે મોટી મોટી કંપનીઓ આજે અ સરકારની મંજૂરી વગર અ ઘણા ઝેરીલા ગેસો છોડી રહ્યા છે કે, અ પોતાનો ફેક્ટરીનો ગ ગંદુ પાણી કે બધું એ ન નામ જ છે તો આજે આપણો એન્વાયરમેન્ટ ખુબ જ તકલીફમાં મતલબ આપણા પર્યાવરણને ખૂબ જ તકલીફ પહોંચી રહી છે. તો એ બાબત પર તમારું શું માનવું છે?
મારું તો એ જ માનવું છે કે, આના માટે કરીને તો આપણને જ જાગૃત થવું પડશે. કારણ કે આ જે પણ છે એ બધું પેહલા નહોતું. આ બધું નિર્મિત આપણા દ્વારા જ થયું છે. એટલે આપણે જ આને કે કે સાચવી શકીએ કે છે જે પર્યાવરણ ખરાબ થય ગયું છે. એને તો અ આપણે એક જ મને તો એવું માર્ગ દેખાય છે કે જે એનાથી આપણે સાચ જોઈ શકે છે ને એ છે કે અ વન વૃૃક્ષારોપણ. વૃક્ષારોપણ જેટલું વધારે થશે એટલું જ આ બધું જે આટલી બધી આપણને જે પર્યાવરણની હાનિ દેખાઈ રહી છે ઈ હાનિને આપણે થોડુંક આપણે કહીએને કે આપણે હા થોડુંક ઢાંકી શકીશું. કારણ કે વધારે પ્રમાણમાં જે પાણી ખરાબ થઈ ગયું છે એને તો કઈ નથી કરી શકવાના આપણે હા પણ એટલું છે કે વૃક્ષારોપણ જેટલું વધારે હશે જેટલા જંગલો વધારે હશે અ એટલું જ છે ને આ બધા ન પ્રમાણમાં જે આપને નુકસાન આવી રહ્યું છે. નુકસાન ઘટી શકે એવું મારું માનવું છે કારણ કે મને એવું લાગે કે જ્યારથી વૃક્ષો કપાયા ને ત્યારથી આ બધી પ્રોબ્લેમ બહુ જ વધારે વધી ગઈ છે. પેલા નહી તો આટલું બધું વરસાદ વરસાદ તો પેલા પણ પડતો જ હતો નેાઈ? પણ આટલું નુકસાન ક્યાં થતોું હતો.
હા હા બિલકુલ સાચી વાત છે તમારી આજે આજે મારી જ વાત કરું તો હું અહીં અમદાવાદમાં રહું છું. પરંતુ હું આજે એટલી સખત ગરમી પીડાઈ રહ છે આજે ચોમાસું ચાલી રહ્યું છે તો પણ એટલી બધી ગરમી લાગ જણે કેઆજે ઉનાળો જ ચાલી રહ્યો એબઘુ થવાનું કારણ એ આપણું આપણે જે આપણે ડેલી ડેલી પ્રદુષણ કરીએ છીએ એજ મને તો લાગે છે કેમ કે પ્રદુષણ ના કારણે ઘણું બધું આજે નુકસાન પામી રહ છે જેમ કે આજે ઘણી જગ્યાએ અમુક એરિયા તો એવા એરિયા છે કે જ્યાં એવું સરકારે બેન કરી દીધું છે કે ત્યાં આપણે રહી જ નહી શકીએ તેવી જગ્યા સરકારે બેન કરી દીધી છે. અ મારા અ મહારાષ્ટ્રમાં મારા એક ફ્રેન્ડ છે. એ લોકોને એરિયો એ સાઈડમાં એટલું કેવાય ને કે એટલું પ્રદુષિત છે કે આપણેે ત્યાં રહીયે ને તો દસ સિગરેટ પી બરાબર શ્વાસ લઈ શકીએ છે. એટલું બધું પ્રદુષણ દ્ફાવત ફેલાઈ ગયું છે તો આપડે એ ધ્યાનમાં રાખ જોઈએ કે આપડે સૌથી પહેલા તો આપડે સુધરવું જોઈએ કે આપડે કચરો ગમે તે નહી નાખવો જોઈએ કે ગમે તે વસ્તુ આપણે ગમે ત્યારે સળગાઈ નહી દેવી જોઈએ.
એક એક નાની નાની બાબત નું ધ્યાન રાખવું જોઈએ એવું મને તો લાગે છે.
હા તમારી ને મારી વાત તમારી વાત એકદમ સાચી છે. આપણે મેં કીધું ને કે સુધાર તો આપણને પોતાનાથી શરૂઆત કરવી પડશે. અને શરૂઆત કરવાની એટલે ખાલી આપણે એકલા કરીશું એનાથી પણ ફરક નહી પડે એટલું બધું આપણને પોતે પણ નથી કરવું અને આપણને જે દસ કરી રહ્યા છે એના સામે પણ જઈને સામેથી જઈને એમને વિનંતી કરીને આના માટે અટકાવવાનું છે.
એટલે એ કારણે મને એવું લાગે છે કે બહુ અઘરું લાગે છે આજના જમાનામાં એનું એક કારણ તો એ છે કે આજે આપણાથી પોતાનું આજે હું શા માટે વાત કરવા જાઉં પેલા એટલે એવી સ્વાભિમાન આપણને આવે અને બીજું ઘણી વખત એવું થાય છે કે સામે વાળું કે કે તારે શું પ્રોબ્લેમ છે. તું શા માટે આમાં પોતાનું નાક ઘુસાડે છે એવી રીતના વાત કરવા લાગી જાય આપણને એટલે પછી આપણને થઉ થોડું ઘણું કાઈ પ્રયત્ન પણ કરવો હોય તો ત્યાં આપડે પછી પાછા હટી જઈએ છીએ. પણ હું એવી રીતે વિચાર કરું છું કે અગર સમાજ ની આવી રીતને આપણને આપણને આ નિસર્ગ ની સેવા કરવી છે. અને સમાજની સેવા કરવી છે તો આવા બધા જે આ આપણને પ્રતિભાવ મળશે ને એને પણ આપણને અ શું ને પચાવતા આવડવું જોઈએ અને તે છતાં પણ આપણને આપણી સેવા અ જે આપણને કરવી છે નિસર્ગ માટે એ એ ચાલુ જ રાખે રાખવી જોઈએ એને પછી ખંડિત ના કરવી જોઈએ એવું હું માનું છું. પણ થાસશે એવી રીતના જ
ખુબ જ સારું તમારું માનવું છે ને આજકાલના કેવું કે આજ જેમ જે જમાનો ચાલી રહ્યો છે મતલબ કે અ આજે બધા જનજી લોકો કોઈ એમ કોઈ નુ માનતા નથી. તે તે વડીલોને આદર કરતા નથી. કે મતલબ અ કીધું હોય કે કચરો અહિયાયા નહી નાખવો ક્યાં જને કચરો નાખે છે. ત્યાંરે બધું ફેકે છે. તો આજે એ એવા લોકો ના લીધે પણ આજે ખુબ જ પ્રદુષણ વધી રહ્યું છે. ને આજે જોઈએ તો મોટી મોટી કંપનીઓ પણ જે અમુક અ ઝરીના મતલબ પોતાના અ જે ગેસ ને જે પ્રદુષિત પાણી છોડી રહ્યા છે એ સીધા નદી અથવા નાળામાં છોડી રહ્યા છે એ નદી નાળામાં ઘણા લોકો નાહતા હોય છે કે ઘણા લોકોને તે પીવાનું પાણી હોય છે કે પછી તેમાં જળચણ પ્રાણીઓ પણ રહે છે.
હમ્મ.
ઘણા લોકો ને ઘણી બધી ઈન્ફેક્શન જેવી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે અને પાણી પીવાથી બી ઘણી બધા રોગોથી પીડાઈ શકે છે અને જર્જર જમીન પ્રાણી ની વાત કરીએ તો એ જળચર લોકોને પણ ઘણી બધી તકલીફો પડી શકે છે આ પ્રદુષણને લીધે તો એ જળચર પાણી મળી શકે છે કેટલીક કેટલી નદીઓમાં તમે એવું પણ જોયું છે કે માછલીઓ બેઠી બેઠી મરીને ઉપર આવી જાય પ્રદૂષણ ના લીધે
હા હા સાચી વાત છે તમારી એવી રીતના બની જ રહી છે મારા ખ્યાલથી અ બે ચાર વર્ષ પહેલાં જ ગુજરાતના નજીકના એક અ અ જે શહેર હતું. ત્યાનું આવી રીતના થયું હતું એટલે અ માછલીઓ બધી છે ને ઘણી બધી આમ માછલીઓ મરીને આમ ઉપર આવી ગઈ હતી તો બધાને થોડુંક આમ વિચાર થવા લાગ્યું કે આ કેમ બન્યું છે. અને પછી મારા ખ્યાલથી અ આના માટે કરીને જે વિશ્લેષણ લેવાનું હશે. એમાં ધ્યાન આવ્યું કે આ કંપની પોતાનું અ પ્રદુષિત જે બી કચરો હોય છે. એ બધું અ આ જગ્યામાં મતલબ એ તો પ્રોપર રીતે નાલામાં છોડતા હતા. પણ ઈ નાલો આવીને નદી માં મળતો હતો એના લીધે કરીને અ માછલીઓને હાનિ થઈ પણ એ હવે હા.
મને તો આમાં ઘણી વાર તો ઘણી વાર તો સરકારની જ ભૂલ લાગે છે કેમ કે આજે સરકાર મોટા મોટા પ્રોજેક્ટો પાસ કરી રહી છે જેમ કે મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે મોટા મોટી કંપની બની રહી છે. તે પણ તે સરકાર એકાપીને તે લોકોને ગમે તે રીતે મંજૂર કરી દઈ છે કે બનાવવા માટે ત્યાં ભલે જેટલા બી સુધાને કાપી દેવામાં આવે છે પણ તેનાં સામે તેટલા વૃક્ષ રોપવામાં આવતા નથી જેના કારણે આ પ્રદુષણ પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. તો મારે મતે એવું છે કે જો સરકાર એક બુક્સ કાપે જો ખુબ જ જરૂરી હોય તો કાપે એટલે એના સામે એક વૃક્ષ આપે તેના સામે તો વૃક્ષ વાવા જોઈએ એવું મારું તો માનવું છે તમારું શું માનવું છે?
મારું તો એજ માનવાનું છે અને એ તો આ તો સા હું તમને મેં તો મારી રીતના પ્રયાસ પણ ચાલુ કરી નાખ્યા છે. મેં મારી રીતના અમેર કે ભાઈ આપણા પાસે આપડણે આંબાઓ ખાઈએ છીએ. તો એની આપણા પાસે ગોટી રહી જાય છે બરાબર એ ગોટી રહી જાય છે એને ધોવી એને સુકવી ને પછી આપડે જયારે દેશમાં જઈએ તે પછી બીજે ક્યાં ફરવા જઈએ ત્યાં જે રસ્તામાં આપણને જે વિરાન જગ્યાઓ દેખાય છે જંગલો દેખાય છે ત્યાં ખાલી ફેંકતા પણ જઈ ને તો પછી નિસર્ગ ને તો એને ઉગાડવા ટ ખબર છે એ પાસે બ એને ખબર છે કે આ બીજને મને કેવી રીતના મોટો ઝાડ કરવો છે. તો આપ મેળે ઝાડવા ઉગસે. એટલે એ ક્યાંક કપાશે તો ક્યાંક તો ઉગે મારું મતલબ એ કેવાનું છે. અને એટલા માટે કરીને હું ઘણી વખત બીજ સાચવતી હોઉં છું અને પણ થયા એવું છે કે ભાઈ ઘરમાં વાવાઈ જાય છે પણ બારે હું જાઉં ત્યારે ભૂલી જાઉં છું ઓલાવ બીજ લેવાના એટલે વા વાતા નથી મે પણ તો પણ આ જે મે જે એક વિચાર છે. મે ઘણા જે છે એ લોકોને પાસ ઓન કરે કીધું કઈ નઈ તમે આમ કરશો ને તોય કાંઈ તો થશે કારણ કે આ જે અગર આવી રીતના વૃક્ષો કપાડતા રહેશે
હ
તો મને નથી લાગતું કે વીસ વર્ષ પછી જે આપણે આ જે નાની બચાવો જેન જી પછીની પણ જે એક પેઢી હશે એને કઈ હવા કેને કે આબોહવા પણ કઈ મળે આબોહવા જેવી કે હવામાન જેવી વસ્તુ જ નહી રે એમના માટે ખાલી પ્રદુષણ જેવી જ વસ્તુ રહેશે. એટલે એના માટે કરીને આપણને હમણાં થી જ પગલા લેવા પડશે તો જ આ વસ્તુ આગળ જઈને આપણા માટે કઈક પરિણામ લાવી શકશે. નહી તો પછી આપડે તો શૂન્યમાં શૂન્ય ની સામે જ મને તો એવું લાગે અગ્રેસર થઈ ગયા છેીએ બધા એટલે વિકાસ વિકાસ વિકાસ જ થઈ રહ્યો છે પણ વિકાસ એમનો જે વિકાસ ન જે ધ્યેય હતો સબકા સાથ સબકા અ મતલબ બધાનો વિકાસ
હા.
હ તો ઈ જે વિકાસ હતો ઈ જે વસ્તુ હતી એમાં નિસર્ગ ચુકવાઈ ગયો છે માણસનો જ વિકાસ થઈ રહ્યો છે. જેમાં નિસર્ગ નો નથી થઈ રહ્યો એટલે આપણને એમ કે અ નિસર્ગ ને સાથે લઈને વિકાસ થશે ને ત્યારે જ આપણે કઈ પામી શકશું અને આપણે કઈક સાચવી પણ શકશું મને એવું લાગી રહ્યું છે.
હા બિલકુલ સાચી વાત છે અને આ તમારો મને પ્રયત્ન ખુબ જ ગમ્યો કે તમે હ કેરીની ગોટલીઓ જંગલોમાં નાખો છો અને આ ઉગાડો છો આ પ્રયત્ન ખુબ જ તમારો ગમ્યું
હા જેટલા બી ફ્રૂટ આપણે ખાઈએ છીએ મતલબ જે બી ફળ હોય છે એમાં બીજ તો હોય જ છે. તો એ બીજ આપડે સાચવી લઈએ અને પ પછી એને વળી પાછું વાવેતર કરી નાખી કોઈક એવી જમીન માટે કે જ્યાં કોઈ આવજાવ નથી કરતું. કે જ્યાં સચવાઈ રહે છે એકદમ પાણી પણ મળતું રહે છે અને અ આમ કેવાય ને કે ઉગવું હોય ને જેને
હ
એ તો ક્યાંય પણ ઉગી જાય એટલે તો જે સિમેન્ટ ના રોડો છે એમાં પછી પણ ઝાડ ફૂટી જ આવે છે ને
હા હા બિલકુલ સાચી વાત તો આજ રીતે આગળ પણ આપણે નવા નવા ટોપિક પર વાત કરતા રહીશું.
પાકું પાકું.